હલો.
હા, અવાજ આવે છે?
અવાજ આવે છે ને?
હા હા આવે છે આવે છે બોલો બોલો કેવું ચાલુ નમસ્કાર નમસ્કાર.
હા શાંતિ છે એમ બીજું ભઈ?
હા બસ શાંતિ બોલો તમારે કેવું ચાલુ છે?
અને હાલ તો શાંતિ જ ચાલે છે પણ મારો એવો વિચાર છે કે મારે એક કે નવું મોબાઈલ ખરીદવું જોઈએ. કારણ કે જૂનો મોબાઈલ થોડો મારે એક હેંગ મારે છે કે. એટલે મારે હવે નવો મોબાઈલ ખરીદવો જોઈએ. એટલે કઈ કંપની નો શું પ્રાઇસ એ બધું તમે થોડી સલાહ આપો એ પ્રમાણે મો મોબાઈલ ખરીદું
બરાબર તમારે કેટલું બજેટ છે?
મારે બજેટ છે ત્રીસ થી લઈને પચાસ સાઠ હજાર જેટલો, ત્રીસ હજાર ઉપરનું જ છે.
બરાબર તો તો જો અત્યારે તો કેવું છે કે કેટલા ત્રીસથી સાઠ હજારનું જેટલું બજેટ છે, ને તેમાં તો
હ
એવો સારો મોબાઈલ આમ તો મળી જાય છે, જેમાં તમે એ કોઈ ગેમિંગ વગેરે કે કરવું હોય કે કોઈ કેમેરા ક્વોલિટીમાં વાત કરીએે તો એવા બધા પણ સારા મો ખબર મળી જતા હોય છે.
હા તો મારે અ કઈ કંપનીઓ નો મોબાઈલ, કેટલું પ્રોસેસર, કેટલી બેટરી, કેટલ રેમ
હા હા જોઓ પ્રોસેસરમાં તો અત્યારે કેવું કે સૌથી સારા જે પ્રોસેસરની વાત કરીએ ને તો આ જેે આવે છે સ્નેપડ્રેગન સીવન અને અને એ સિરીઝ ના પણ આવતા હોય છે કા તો પાઈ તમે
એ એ જે તમે બીજા પ્રોસેસર ની વાત કરીને ઈ પ્રોસેસર નો મોબાઈલ માર જોડે હતો પણ થોડો હેંગ મારે છે સ્નેપડ્રેગન ન પ્રોસેસર ન મોબાઈલ હજી પરચેસ મેં કર્યો નથી
આ જે મીડિયાટેક ડેમન સિટી આવે ને ત્યાના પ્રોસેસર પણ હોય છે, સારા. પરંતુ અત્યારે જે ફેમસ હોય તે સ્નેપડ્રેગન નથી, છે કારણ કે તેમાં જે પરફોર્મન્સ વગેરે હોય, ને એ તમને એવું સારું મળી રહે. જેનાથી તમે ગેમિંગ એકદમ મસ્ત- - આરામથી કરી લો કોઈ લેગિંગની એટલી બધી પ્રોબ્લેમ આવતી નથી, અને એવો કોઈ સારી કંપનીનો તમે મોબાઈલ લો દાખલા તરીકે જો વિવોના મોબાઈલ હોય અને મારું કેહેવું તેવું છે, કે સેમસંગના તમે મોબાઈલ લેશો તે એમાંય તમને ક ક્યારેય જે લેકિંગ પ્રોબ્લમ તે જોવા નહી મળે અને એવા તમે બજેટ પ્રમાણે તો- - લગભગ મળશે જ નહી, એવું બ કે નાનો શબ્દ બ તમને નહી મળે. એવ સારા અને મોબાઈલ આતા હો છે.
અચ્છા એવું સેમસંગમાં મોબાઈલ લેવા ને પણ એમાં હેંગ મારતો નથી. પણ અમુક ટાઈમે એક શું ગરમ થાય તો હેંગ મારી શકે છે, અને એમાં શું પાંચ હજાર એમ એચ બેટરી આવે. સેમસંગમાં હવે પેલા ચાર્જિંગ આવતા હવે ચાર્જિંગ આવતો નથી, એની તો સેમસંગ ને છે ને એ સાદી ડિસ્પ્લે આવે અને થોડી કારવડી ડિસ્પ્લે હોય ને- - તું ચાલે. હમ્મ અને એમાં શું ને જે ચા ચિંગ આવે એનું વોલ્ટેજ મતલબ કેવું એટલે એને ચા મોબાઈલ ચાર્જ થતે ઘણો ટાઈમ લાગે બીજી કંપની કા
હમ્મ હમ્મ હા એતો વાત સાચી એના એમાં તો કે કે આપણે જે પણ એને મોબાઈલને જેટલું એ જે ચાર્જિંગ સપોર્ટ કરત હો ને. કાં તો કે ગમે તેટલા વોલ્ટેજ ચાર્જર સપોર્ટ કર હેને. તેવું તો આપણે ફાસ્ટ ચાર્જિંગ લાઈ એને- - ચાર્જ તો થાય જ છે, સારું તમે જો બજેટ પ્રમાણે તો ત્યાં તમને જેવા જોતા હો ને એવા મોબાઈલ મસ્ત મળી જતા હોય છે. તમે જો એમોલ ડિસ્પ્લે જોઈતી હોય, તો પણ મળી જાય પછી,
હમ.
બીજું પણ ઘણું બધું મળતું હોય છે, આપણે જે એવરી ડે જે યુઝ કરીએ ને તેના માટે જે ક અ મોબાઇલ સેમસંગ ગૅલેકસી એ ફિફ્ટી સિક્સ ફાઇવ જી જે બેતાલીસ હજાર આજુબાજુ કો તમને મળી જાય એમાં કેમેરા અને બેટરી તો ખુબ સારી છે. કેમેરાની જે ક્વોલિટી આવે એ તો ઘણી સારી જ જોવા મળી રહી જેની બેટરી પરફોર્મન્સ પણ સારું મળે જેમાં બેટરી સારી હોવાથી તમને આખો દિવસ યુઝ કરો તો પણ એને કોઈ બેટરી પૂરી થઈ જવાનું છે ચાર્જિંગ ઘટી જવાની છે પેલી સમસ્યા જોવા મળતી નથી એમ.
હા, પણ મારે છે ને એવો મોબાઈલ ચાર્જિંગ લાવ્યો જે જલ્દી જ ચાર્જિંગ થઈ જાય અને બેટરી પણ ચાલજ કારણ કે જો સવારે મારે કોલેજ લગભગ છે ને સાડા સાત વાગે નીકળવું પડે ઘરે હું પાંચ વાગે આવું છું એટલે એટલા વચ્ચે મારે ચાર્જિંગ જોવે એટલે મ તલબ કે ફ્રી ટાઈમમાં મોબાઈલ જોવો પડે બસ માં જોવો પડે એટલે એવાો મોબાઈલ માન કહો કે જેને બેટરી બેકઅપ પણ સારું હોય, અને- એની ઓવરઓલ પરફોમન્સ પણ સારી હોય અથવા એમાં બે કલાક દોઢ કલાક તમે ગેમ રમવા રમી શકો. એટલે છે ને સેમસંગ ની સેમસંગ સેમસંગને સાઈડમાં રાખો અને બીજા જેવા કઈ ઓપ્પો વિવો આ આઈક્યુ વનપ્લસ. એમાંથી મને કવ, કે કયો મોબાઈલ લેવો જોઈએ સારો હાલના સમયમાં.
બરાબર. જો ઓપોમાં તો ઘણા બધા ફાસ્ટ ચાર્જિંગ ને, હા હા હા.
સેમસંગ તો સારો છે એક કર પણ એમાં બેટરી ઓછી આવે ચાર્જિંગ ટાઈમ વધારે લે. મારે એવો જોવો કે જે લગભગ અડધો કલાક ચાર્જ મેલે તો મતલબ. પૂર હંડ્રેડ પર્સન્ટ ચાર્ થ જાય.
બરાબર બરાબર જો તે આમાં તો ઉપપો ના એક. તો અરા જે લન્ચ છે છે ઓપો રેનો ફોર્ટિન જે ફઇવ જી છે, મોબાઈલ. તેમાં તમને ફોરકે વિેડીિયો જે ફેસબુક ફોરકે કેમેરાને જે પેલે. જે વિડીયો ક્લિટી આવે તે એના ઉપર તમે કોઈ પણ. પ્રકારનો જે ફસ રેડિયો હશે એ સ્ચશે છે તો. સિકર અને એસડીઆર વિડીયો તે તેમાં. કેવું છે કે જે મીડિયા સાેટ ના પ્રોસેસર આવે છે. સારું આવતું હોય છે અને જે એને એ ટુ ટુ જે સ્કોર કહીએ ને તે ચૌદ લાખ વધારે છે એટલે તમે કહી શકો કે પ્રોસેસર સૌથી સારું રહેશે. અને જોુ તો અંદર ફિકફટીીન મેગાપિક્સલના જે કેમેરા આવતા હોય છે. અને ફાસ્ટ ચાર્જિંગની વાત કરીએ તો એમાં એટી વોટ એ જે સુપર ફાસ્ટેસ્ટ જે ચાર્જર આવે છે એટલે આનાથી તમે અને બીજું શું કે છ હજાર બસો એમએસની બેટરી આવે છે, આ જે ઓ રે એનો ફોટીિન છે ને તેમ તો તમારે ફાસ્ટ ચાર્જિંગ થઈ જાયટ ખરર ઘણી લો કે તમારે. ીસ લગભગ અડધો કલાકમાં ફૂલ ચાર્જિંગ થઈ જાયશે એકદમ ઝીરો જઝી એટલું ફાસ્ટ છે જે ચાર્જર આવે છે. અને બેટરી પણ છેને છ હજાર બસો એમ એસ ની છે. એ તમારે ડેલી આખો દિવસ તમે આરામથીદમ યુઝ કરી શકો. મે જો ફિફ્ટીન મેગાપિકસલ જે કેમેરા પણ આવે એ. ડિઝાઇન હોય ને એ પણ એકદમ પ્રીમિયમ લૂક આપતી હોય છે એટલે એ તમે ખરીદી શકો એમાં એવી.
હા પણ વાત હ પછી પણ મારે તેની ડિસ્પ્લે સપોર્ટ મ કે કેટલા ફ્રેમ રેટ વધી કરે મારે આ મોબાઈલમાં પેલો મે જે હતો એમાં ગેમિંગ સિક્સટી ઉપર સપોર્ટ કરતી હતી અને હોમવર્ક કેટલું એકસો વન ટ્વેન્ટી સપોર્ટ કરશે કે કેટલા
હા હા હા વન ટ્વેન્ટી જ તમે એફપીએસની વાત કરો છો?
હા એપીએસ ની વાત.
આ ઉભા રો હો લગભગ હ હા એમાં તો જોએ સિક્સી એફીસ શું ઉપર જ આવશે
અચ્છા અચ્છા અચ્છા.
આ જેે ઓોરે એનો ફોર્ટીિન છે ને હા ઉપર એનો ફોર્ટિન. એ તો બીજું પણ છે કે જેમાં ઓપ્પો કે થર્ટીન ટર્બો પ્રો ફાઇવજી મોબાઈલ. જે છે ચોત્રીસ હજાર પાંત્રીસ હજાર આજુબાજુ તમને મળી જાય એમાં પણ કેવું છે કે સ્નેપડ્રેગન એ જનરેશન ફોર પ્રોસેસ સર્જ છે. એટલે એક ગેમિંગ માટે તો ખુબ જ સારું છે કારણ કે જેમાં પ્રોસેસર છે ને એકદમ એવું મસ્ત અમારી જે અને બીજું ફાયદા શું છે કે જે એટી વોટનું જે સુપરફાસ્ટ જે ચાર્જર છે. અને સાત હજાર એમ એસની બેટરી છે. એટલે ગેમિંગ માટે તમે આરામથી ગમે તે એટ ગેમિંગ કરો લગભગ આઠ થી દસ કલાક એકદમ આરામથી તમારી ગેમિંગ ચાલી જશે. આમાં બેટરી મોટી છે ને તેના કારણે
હા વાત સાચી જો એમાં ત્રણ કલર ત્રણ થી ચાર કલર હોય એક બ્લેક હોય છે એક એક પિંક કલર એક વ્હાઈટ અને એક બ્લુ કલર હોય છે અને એમાં લગભગ મારી ગેમિંગ એક થી વન ટ્વેન્ટી હેડસ જેટલી એની ફાસ્ટ ડિસ્પ્લે હોય છે અને એ મતલબ કે એટલી એપીએસ સપોર્ટ કરશે. અને એમાં બાર બસો છપન જેટલી પણ રેમ પ્રોવાઈડ કરેલી એટલે કોઈ સ્ટોરેજ ભરાવાનો કોઈ ચિંતા જ નહી અને તમે વાત કરી એ પ્રમાણે ફિફ્ટી મેગાપિક્સલ નો કેમેરો આવે પછી છ હજાર બસ્સો એમએચની બેટરી આવે છે એમાં. ચાર્જિંગ એસી વોલ્ટનો સપર કરે અને પચાસ વોલટનું જે વાયરસ હોય ને એ સપોર્ટ કરે અને એમાં લેટેસ્ટ લગભગ આ એન્ડ્રોઈડ ફિફ્ટીન ઝીરો જોવા મળે અને એમ એમાં લગભગ હશે આઈપી સિક્સટી એટ અને આઈપી સિક્સટી નાઇન છે. એના લીધે પાણીમાં પડે તોય કોય વોધો નહી.
હહ હહ
અચ્છા તો કે કેટલાના આવે આ મોબાઈલ?
કયો તમે કયો મોબાઈલ જોઈએ ઓપો? કે થર્ટીનની વાત કરો છો કે પછી જે ઉપર એનો ફોર્ટીન હતો.
અ ના ઓપો રયો એનો ફોર્ટ ફોર્ટીનની વાત કરો.
હા એમાં જુવો બેતાલીસ હજારથી તેતાલીસ હજારમાં તમને એરું મલી જશે. અને તમે જે ગેમિંગની વાત કરતા તા ને એ તમને વર્ક ત્યાંથી એક્સેલ પર આપેલા એપથી ઉપર જ રમી શકે. આમાં સિક્સ્ટટી જે પીસ આવેને એ થોડોક બીજો મોબાઈલની હતી. ઓપ્પોનો એક બીજો મોબાઈલ પણ આવે છે તેમાં તમે એ સપોર્ટ થઇ અને આમા એ વન ટ્વેન્ટી હટ્સ ઉપર તમે ફ્રીલ એકદમ આરામથી ગેમિંગ કરી શકશો.
અચ્છા એવું છે એમ અને એ પણ વ વનપ્લસના પણ આએ મોબાઈલ સારો છે અને વન પ્લસના મોબાઈલ પણ સારા છે એમાં શું કે ગેમિંગ બસ સ્મૂથમાં થાય અને વન પ્લ પ્લસના જે વનપ્લસ તેર આર ફાઈજી ઈ બત્રીસ હજારનો આવે. પણ એની છે ને ઈએ વન ટ્વેન્ટી સપોર્ટ કરે એમાં પણ એમાં બેટરી આવે છે. સાત હજાર એમએચ બેટરી પણ એમાં ચાર્જિંગ થોડો ઓછું આવે. ચાર્જિંગ વોલ્ટેજ અને ઓલામાં શું ઓપો રેનવ કે તમારે ચાર્જિંગ વધારે આવે. અને અમારે પ્રોસેસર એજ આવે. ડ ડ ડાયનેમિક સિટીકના પ્રોસેસર આવે પછી વન પ્લસ નોર્ડ સી ઈ ફાઈજી. એ પણ છે પણ એનો થોડો લુક બરોબર નથી. પણ જે વન પ્લસ અ નોર્ડ સી ઈ સિક્સ એનો લુક સેમ તમારે તમે કીધું ને નવો ઓપ્પો રેનો ચૌદ પ્રો ફાઈજી એના જેવો જ છે. ઓમાં પણ બેટરી એટલી જ છે છ હજાર પાંચસોની હહ પણ ચાર્જિંગનો વોલ્ટ ઓછો છે. બાકી ઓમાં શેન અ તમને એકસો ચુમ્માળી હર્ષની ફાસ્ટ ડ ડિસ્પ્લે ઉલ્લે કરવામાં મળશે. આમાં એ પચાસ મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો છે. પસી એક બીજો મોબાઈલ છે એમાં આઠ હજાર એમએચ બેટરી છે. એ માત્ર ઓગણચાળીસ હજારમાં મળે. આ પ્રાઇસ પ્રમાણે તો બહુ મોંધો છે બાકી એના એના કરતા તો આ વન પ્લસ નોર્ડ સી ઈ ફાઈજી એ ખાલી માત્ર સાડત્રીસ હજારમાં છે.
હમ હમ બરાબર તમે જે વનપ્લસ મળે તો વાત કરતા હતા જે વન પ્લસ થર્ટીન આર છે એ તો ચાલીસ પીસ અડતાળીસ હજારમાં મોબાઈલ મલી રે છે અત્યારે જેવું કેવું છે. કે જે ઓફરો બધી હતી એ જતી રહી કારણ શું કે જે રેમની પ્રાઇસ હતી ને ઘણો બધો વધારો જોવા મળે છે. અને એ છે બધું આ એઆઈના કારણે કારણ કે જે પણ જગ્યાએ તમે જોશો મોટી કંપનીઓ પોતાના એઆઈમાં ને ડેવલોપ કરવા માંગે છે, આગળ વધવા માંગે છે. અને તેનો જે ડેટા હોય તેને પ્રોસેસિંગ કરવા માટે જે પ્રોસેસર હોય જે રેમ હોય તેની ઘણી બધી જરૂર પડશે એટલે તેના કારણે આ જે મોટી મોટી કંપનીઓ છે તે ખરીદી લે છે. અને તેના કારણે જ કેવું છે કે જે પ્રોસેસરની જે રેમ હતી તેની પહેલાં કરતાં. પ્રાઇસ છે તે ડબલ જ થઈ ગઈ છે અને જે લેપટોપ હતા ને તેમાં પણ પ્રાઇસ વધી ગઈ છે મોબાઈલના એપ પર. અ લગભગ છેલ્લા છ મહિનાથી પ્રાઇસ ઘણી બધી વધી ગઈ છે. એટલે અત્યારે કદાચ તમે કોઈ પણ
ફાઈવજી છે એનો એની કિંમત પણ છોતેર હજાર છે એ બહુ મોંધો છે. પણ એની છ પોઈન્ટ વન એમો ડિસ્પ્લે આવે વન ટવેન્ટ મીડિયા ડનેમી સિટી પંચો નો પ્રોસેસર એમાં બઉ હાઈ લેવલ નું પ્રોસેસર આવે અને બાર બાર પોનસો બાર જીબી ની રેમ આવે પછી પચાસ મેગાપિક્સસેલ નો સેલ્ફી કેમેરો છ હાજાર ચળી એમ એચની બેટરી નેવુ વોલ્ટ નું ફાસ્ટ ચાર્જિંગ આવે અને પોણીમાં પલળે તો કઈ નહી. માં શું લેટેસ્ટ અપડેટ અ એન્ડ્રોઈડ નું છે ને સોળ ઓરિજનલ